હલો
હ આવે
હ સંભડાય છે?
હા હા સંભળાય છે તમને? હા
કેમ છો?
હમણા બેઠી હતી દ્તા કે હતી કે અ કયુંમ પોતાની પાછળ એટલા ભાગતા હોય છે કે પોતાની ખુશી પણ હું પણ નથી જોતા અને બસ ત ફળત ન અ અછ તો અન બધને મહત્વનું છે જ ખુશી
મારા મતે તો બંનેને એમ પોતાની આગું મહત્વ છે એવું જ કહી શકીએ આજના સમયમાં આમ દરેક વ્યક્તિ સફળ બનવા માંગતો હોય છે કોઈ ડોક્ટર બનવા માંગે તો કોઈ વૈજ્ઞાનિક તો કોઈ ઉદ્યોગપતિ તો કોઈને આમ સરકારી અધિકારી બનવું હોય છે પણ તમે કીધું એમ જ કે પ્રશ્ન એજ છે કે સફળતા મળવાથી જ ખુશી મળે છે કે પછી ખુશ રહીને આપડે સફ ફળતા મેળવવી વધુ મહત્વની છે આ બે ઘણા બધા પ્રશ્નો થાય જીવનમાં
સાચી વાત છે તો તમારી એને કેટલાક લોકો તો માને છે કે સફળતા ખુશી લાવે છે જયારે કેટલાક લોકો માને છે કે ખુશી જ સાચી સફળતા છે.
હા એ તો સાચી વાત છે આપડે આમ નાનપણથી જ સાંભળીએે છીએ કે જીવનમાં સફળ બનવું જોઈએ સારા ગુણ સારી નોકરી પૈસા અને પ્રતિષ્ઠા મેળવવી જોઈએ પણ ઘણી વખત આપડે એવા લોકોને પણ જોઈએ છે કે જેઓ ખુબ સફળ હોવા છતાં પણ અંદર થી આમ ખુશ નથી હોતા અને બીજી તરફ એવા લોકોને પણ જોઈએ છે જે સામાન્ય જીવન જીવતા હોય છે પણ ખુબ જ ખુશ છે અને સંતોષ હોય છે
સાચી વાત છે અને જો સફળતા મળે પણ મનમાં શાંતિ ન હોય તો એ શું સાચી સફળતા કહેવાય? તો મારા ખ્યાલથી તો એ પણ ઘણીવાર એવો પ્રશ્ન થતો હોય છે બધાને તો અ મારા ખ્યાલથી સફળતા મળે પણ મનમાં શાંતિ ન હોય તો એ સફળતા પછી સફળતા જેવી લાગતી નથી.
હા એ તો સાચી વાત છે સફળતા એટલે આપણે પોતાના જે નક્કી કરેલા લક્ષ્ય ને મહેનત અને પ્રામાણિકતા દ્વારા પ્રાપ્ત કરું દરેક વ્યક્તિ માટે સફળતા નો આમ અલગ અલગ અર્થ થતો હોય છે વિદ્યાર્થીઓ માટે સારા ગુણ ખેડૂતો માટે સારો પાક ખેલાડીઓ માટે જીત શિક્ષક માટે સારા વિદ્યાર્થીઓ એટલે ડૉ અને ડોક્ટર માટે દર્દીને સ્વસ્થ કરવો એટલે દરેક વ્યક્તિને આમ કઈ ફિલ્ડમાં છે ક્યાં શું કરી રહ્યા છે- એ રીતે લોકો એમની સફળતા નક્કી કરતા હોય છે.
સાચી વાત છે અને અ મનને શાંતિ સંતોષ અને આનંદની લાગણી એટલે પણ અ એટલે ખુશી ખુશી માત્ર પૈસા કે પ્રસિદ્ધિથી નથી મળતી પણ પરિવાર મિત્રો અને આપણું સારું સ્વસ્થથી અને સારા સંબંધોથી પણ ખુશી આપણને મળતી હોય છે.
હા એ તો સાચી વાત કીધી તમે
અને સફળતા પણ મહત્ત્વની છે કારણ કે સફળતા જો આપણ સફળતા મળે તો આપણો આત્મવિશ્વાસ વધતો હોય છે અને આર્થિક સ્થિરતા પણ મળતી હોય છે આપ પણને સમાજમાં માન સન્માન મળે
પરંતુ ખુશી પણ એટલી જ મહત્વની છે સફળતાની સાથે સાથે જેમ આપણે હમણાં વાત કરી કે સફળતા હ તમને મળે પણ જો તમારા મનમાં શાંતિ અને ખુશીનો લાગણી ન હોય તો એ સફળતા પછી સફળતા જેવી લાગતી નથી
હા એ તો સાચી વાત છે અને ખુશ અને સંત તુલિત મનથી આપણે કામ કરનાર જે વ્યક્તિ હોય એ બધીવ સારી રીતે વિચારી શકિયે તો એ જે વધુ સર્જનાત્મક બનતો હોય છે. એનામાં આત્મવિશ્વાસથી એ કામ કરતો હોય છે, અને મુશ્કેલીઓને સારી રીતે તે સામનો પણ કરતો હોય છે, એટલે ખુશી પણ સફળતા નો મજબૂત આધાર બની શકે છે.
હા એ તો સાચી વાત છે, અને ખુશી પણ એટલી જ મહત્ત્વની છે. કારણ કે જો આપણે ખુશ હશું. અને અ આપઆપણા મનમાં શાંતિ હશે તો આપન આપણા આપણને તણાવની લાગણી નો ઓછો અનુભવ થશે.
હા એ તો સાચા સાચી વાત કીધી તમે અને આજે ઘણા લોકો આમ સોશિયા મીડિયા મીડિયાપર બીજાની સફળતા જોઈને પો તાની આમ સરખામણી કરતા હોય છે. તેઓ એમ વિચારતા હોય કે મારી પાસે આ નથી. હું પાછળ છું. તું દરેક વ્યક તિ નો જીવન પ્રસ પ્રવાસ અલગ હોતો હોય છે. તેથી સરખામણી કરતા પેલા પોતાની જે પ્રગતિ છે એના પર આપણે ધ્યાન આપવું વધુરી જરૂરી જરૂરી છે.
હા એ તો સાચી વાત છે, અને ઘણીવાર આપણે આપણી સફળતાની બીજા લોકો સાથે સરખામણી કરીએ ત્યારે આપણને પછી આપણી જે સફળતા છે. એ નાની લાગવા માંડે છે. કારણ કે જો આપણા કરતા કોઈક બીજાને વધારે સારી સફળતા મળી હોય, તો પછી આપણને એવું લાગે છે. કે મારી સફળતાનું કોઈ મહત્ત્વ નથી, પરંતુ એવું નથી હોતું. આપણી સફળતા એ આપણી મહેનત પ્રમાણે અને આપણે જેટલું પણ એના સફળ થવા પાછળ જે કામ કર્યું છે એના માટે પૂરતી છે. એના આપ પડે એનાથી અ સંતોષ અનુભવવો જોઈએ અને એવું નામ અ ફીલ કરવું જોઈએ કે મારી સફળતા ઓછી છે બીજાની સફળતા કરતા
હા ઈતો સાચી વાત કીધી તમે. અને આપણે સફળતા અને ખુશી બંને વચ્ચે આમ સંતુલન જાળવવું જોઈએ. સાચું જીવન તો એ છે કે જેમાં મહેનત હોય, સપના હોય, પરિવાર માટે સમય હોય, સ્વાસ્થ્ય નું ધ્યાન હોય અને મનમાં સંતોષ હોય. તો સફળતા અને ખુશી એકબીજાના આમ વિરોધી નથી. બંનેનું સંતુલન જીવનને આમ અર્થ પૂર્ણ બનાવતું હોય છે.
હા ઈતો સાચી વાત છે અને અ જો આપણા મન અ આપણા જીવનમાં ખુશી હશે. આપણા મનમાં શાંતિ હશે તો આપણા આ સંબંધો પણ એટલા જ સારી રીતે જળવાઈ રહેશે, કારણ કે ખુશીથી આપડે આપણી ખુશીથી પરિવાર અને મિત્રો સાથેના સંબંધો પણ મજબૂત બનતા હોય છે જો આપ આપડે હંમેશા દુઃખ અને તણાવમાં રહેશું તો આપણે આજુબાજુના લોકોને પણ એ વસ્તુની અસર થશે. અને આપણું સ્વાસ્થ્ય પણ સારું જળવાયેલું રહેશે. ખુશ થતાં લોકોનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વધુ સારું રહે છે.
હા એ તો સાચી વાત કીધી તમે
અને સફળ હા બોલો અને સફળતા હંમેશા આપણને ખુશી આપે એવું જરૂરી નથી. ઘણા સફળ લોકો પણ તણાવ અને એકલતા અનુભવતા હોય છે આપણે જોઈએ જે એમના જીવનમાં કોઈ એવું વ્યક્તિ કે પરિવાર હોતો નથી કે જેને એ પોતાની સાથે એમ જેમની સાથે પોતાની ખુશી વ્યક્ત કરી શકે સારા અને માઠા પ્રસંગોમાં એમનો સાથ સહકાર હોય એમની જોડે અને બીજી તરફ સામાન્ય જીવન જીવતા ઘણા લોકો જે જે ખૂબ ખુશ હોય છે તેમની સાથે પરિવાર હોય છે એના પ્રિયજનો હોય છે. એટલે માત્ર સફળતા જ ખુશીની ખાતરી નથી આપતી
હા એ તો સાચી વાત કરી અને વિદ્યાર્થીઓ તરીકે પણ આપણેે સારા ગુણ માટે મહેનત કરવી જોઈએ. પરંતુ માત્ર ગુણને જ જીવનનું માપદંડ ના બનાવવું જોઈએ. નિષ્ફળતા આવે તો નિરાશ ના થવું જોઈએ. મિત્રો પરિવાર અને પોતાના સ્વાસ્થ્ય ને પણ આમ મહત્વ આપવું જોઈએ.
હા એ તો
કારણ કે મારી ખુશી મારી પાસે કેટલા પૈસા છે એના પણ નથી હોતી પરંતુ હું જે જીવન જીવું છું તેમાં કેટલોક સંતોષ છું. તેમાં કેટલો ખુશ છું એના પર આધાર રહેતો હોય છે.
હા એ તો તમે ખૂબ સાચી વાત કીધી અને એના માટે જ સંતુલન જરૂરી છે કે માત્ર સફળતા પાછળ દોડવાથી જીવનનું સંતુલન બગડી શકે છે. માત્ર ખુશ રહીને મહેનત ન કરવી પણ યોગ્ય નથી. સાચું જીવન તો એ જ છે કે જેમાં સફળતા અને ખુશી બંનેનું સંતુલન હોય
હા એ તો સાચી વાત છે. અને સફળતા આપણને ઓળખ ઓળખ અપાવતી હોય છે. ખુશી આપણને જીવન જીવવાનું કારણ આપતી હોય છે. માત્ર સફળતા નહી પરંતુ અર્થપૂર્ણ અને ખુશહાલ જીવન એજ સાચી છે. સિધી છે.
હા એટલે તો મેં ખૂબ સાચી વાત કીધી અને મારા મતે તો ખુશી એ સફળતા કરતાં વધુ મહત્ત્વની છે કારણ કે ખુશી વગર તો સફળતા પણ અધૂરી લાગે છે અને અ આપણે જોઈએ તો સફળતા પણ જરૂરી છે કારણ કે આત્મવિશ્વાસ અને પ્રગતિ આપે છે. તે એમ તો કહી શકાય કે બંનેનું જીવનમાં સંતુલન રાખીએ આપણે એ જ યોગ્ય છે
હા એ તો સાચી વાત છે. અને સફળતા અને ખુશી બંને જીવનમાં જરૂરી છે. પણ જો એકને આપડે પસંદ કરવું પડે તો ખુશી વધુ મહત્વની છે કારણ કે ખુશ મનથી જ આપણે સાચી સફળતા પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ અને સફળતા નો આનંદ પણ માણી શક્યા માણી શકીએ છીએ.
સાચી વાત છે તમે કીધું એમ. સફળતા એ જીવનને ઊંચાઈ આપે છે જ્યારે ખુશી જે છે એ જીવનને અર્થ આપે છે.
હા સાચી વાત છે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જોઈએ પરંતુ પોતાની ખુશી સ્વાસ્થ્ય પરિવાર અને માનવતા ને ક્યારેય આપણે ભૂલવું ના જોઈએ.
હા એ તો સાચી વાત છે કારણ કે ગમે તે એટલી ગમે તેટલી આપણને પ્રસિદ્ધિ મળી શકે છે પૈસા મળી શકે છે પરંતુ એ પ્રસિદ્ધિ અને પૈસાથી આપણે સુખ શાંતિ પરિવારનો પ્રેમ અને ખુશી નથી ખરીદી શકતા.
હા એ તો સાચી વાત છે સફળતા આમ જીવનને ઉંચાઈ આપતી હોય છે પરંતુ ખુશી આમ જીવનનો અર્થ આપતી હોય છે.
હા અને સાચી સફળતા તો એ જ છે જેમાં મનની શાંતિ સંતોષ અને ખુશી હોય
હા સાચી વાત છે. જે વ્યક્તિ આમ આપણે કહીએ ને કે ખુશ રહીને સફળતા મેળવીએ તે સાચા અથવા આમ સફળ વ્યક્તિ કેવાય કારણ કે એને કોઈ પણ જાતનું ટેન્શન કેવું? કશું હોતું નથી અને પોતાની ખુશી પ્રમાણે જ એને બધું કામ કર્યું હોય છે એને સફળતા મેળવી હોય છે.
હા હા અને અમુક લોકોને એવું લાગતું હોય છે કે મને સફળતા મળશે અને પ્રસિદ્ધિ મળશે લોકો મને ઓળખશે તો મને એનાથી ખુશી થશે પરંતુ એનાથી તમને સાચી ખુશી નથી મળતી સાચો જીવનનો અર્થ એ છે કે તમે તમારા સાચા મનથી તમે ખુશ હો અને તમે જીવનનો આનંદ લેતા હો
હા ઘણી સાચી વાત કરી તમે વાંધો નહી સારું સારું ચલો પછી વાત કરીએ આપડે
હા